ઓ
જય માતાજી. તો સર તમારું ઇન્ટરનેટ કપાઈ રહ્યું છે. એ નેટવર્ક કપાઈ છે.
વરસાદ આવે છે એટલે એવું તો રેવાનું થોડુ ઘણું. સ્ટોરેજ ન તો પ્રોબ્લેમ હા
અવાજ આવે છે મા
હેલો એટ આ ફૂલ આવે છે ભાઈ તમારો અવાજ
ઈ સ્પીકર ફાટે નઈ છે તમારા ફોન ને સ્પીકર નહી ફાટે છે ફોન ને
અ સ્પીકર ફાટો ફાટો થ થઈ ગયા તમે આટલા બધા આકડા બોલો છો એટલે અમારા ફોન ને તકલીફ પડે છે એટલે થોડા ધીમા બોલો
અલે આ મારે બુડાા અવાજે એટલો અતવાળો ની આંકળે છે કે શું કરું તારે તું તારા ફોન ના સ્પીકર ચેક બ્લુટૂથ થી કનેક્ટ કરીને મી જાય ને કે તારા ફોન સ્પીકર ફાટી જશે તો પ સીધું મને કતોો ના
હોય યાર તમે તો ખુબ બઉ આકડા બોલો છ એટલે મારે શું છે કે મારે મોબાઈલ થોડોક નો ન પડે એટલે તમારો અવાજ થોડોક ભારે પડે છે તમે અમારા મોબાઈલ કરતા એટલે પછી એમ કે પછી પૈસા તમારે આપવાના થશે અમારે ખર્ચો દે થશે હ રિપેરિંગ કરાવવા નહીં
હા પૈસા તો આપી દીશું બોલ તારે આઈફોન સેવીન ખરીદ્યો છે આઈફોન ફફ કિગ ખરીદ હુંતને મે જે મોબાઈલ લેવો હોય એના પેમેન્ટ આપી દઈશ તો એની તો ફીચર મત કરર અને હાલ તમારે વરસાદ કેવો છે ત્યાં
અમારે વરસાદમાં ભૂકાઢ હાડી નાખે એવો હશે તળાવ ને બળાવ ભરાવું ભરાવું થઈ જાયશે એટલે થોડી વાર ભરાઈ જ પછ વળી ફાટી ને એડવા મળશે ગમાં અને ગોમ માંથી પ્રથમ બીધ ગોમમાં નીકળી જશે
અમારે અહિયાં વરસાદ ભૂકાા બોલાવી રહ્યો છે. અમારે અહં વરસાદ ભૂકા બોલાવી દે એવો છે હાલ બનાસ નદી આ ક્યાં ક પેકે પેક જાય રહી છે અને અમારે ઘરના નળિયા તો તણાઈ ગયા છે હાલ અમારા જે ખેત ને ઊંચા હ ટેકરા વાળું તે ખેતર ના ઉપર ઉભો છું. તો તમને નમ્ર વિનંતી કે તમે તમારા ઘરની બહાર ને કે તમે પણ તણાઈ જજો અને મતલબ એ સાવચથીજ કારણ કે રેડ એલર્ટ આવેલું છે આપણા રાજ્યમાં
હા અમે તો યાર સાવચ જે છીએ પણ તમારા નળ થઈ ગ હોય તો તળિયા તો નહી ખ જઈ ગયા ને
અમારા પગના તળિયા ખેંચાવ ખેંચાવું છ પણ હું પગના તળય લેબડે બોજે પર છે એટલે હાલ તો પગના તળિયો ખેંચાય એમ લાગ ું નહી કારણ કે લેબડો ગબડીને ઉવો છે મને તમારે કેવું ચાલે છે તમારું ઘર તણાય એમ તો નઈિ ને-
ના અમારું ઘર તો નહી તણાય એમ પણ તમારે લેબડો જે પકડીને ઉઊભા ને એ વાવાઝોડાના કજાક વાવાઝોડું વધુ વધે તો લેબડો પડી શકે છે એટલે કૃપિયા કરીને તમેક જગ્યા જતાારો અને લાઈટ નતોલો પકડીને ઉભારો
હા તો વાવાઝોડાના કારણે એ પણ એ લેબડો તણાઈ શકે છે તે માટે લેબડા મે દેબલા થી બાંધી દીધો છે એટલે માટે કોઈ વાંધા જેવું નથી જોવું લેબડો કપાઈ જશે તો ધોબલો તો ગાબડીને ઊભો જ રહેશે શું કેવું તમારું કે ધોબલો પણ એ પોણીના જ રાતે તણાય જશે
લેબડો જો એટલે તોબલો જો પાણી ના કહારી અંદર હશે તો કજાક તણાઈ જશે પણ ઊંચાળો હશે તો તણાય એટલે તમે જેમ સેફ જગ્યા એ ઊંચા ઊંચા વાળો વિસ્તાર હોય ત્યાં જતા રહો અને ત્યાં જઈને પેલો લાઈટ નો ત તબલો હેર તો બાત તારી પર
હ. ઓકે સર તમારું કેવું અમે તમારો હુકુમ સર આ ખબર હાલ મુ ધોભલાની ટોક માં ચડુરો છું અને વાયર ગપડી ને ઉઊભો છું પણ. નથી હમણાં પાંચ છ મિનિટમાં લાઈટ આવી જશે તો. ના તમે. કારણ કે જો મને કઈ થશે તો અરા ઘરના શિસરી બનાવશે. તમને શિસરી ભાવે છે કે નહી ભાવતી એ કોને છે.
એટલે તને તમારે એમાં એવું છે કે તમે એટલે લાઈટ બાઈટ હોય તો વાયર વાયર પકડતા નઈ ને કે તમે જ કે કરંટ પરંટ લાદી જ જશે એટલે તમારે છે ને બંધ લાઈટ હોય ને બંધ. ત્યારેજ પકડવાનો કેટલી વાર પકડવાનો નઈ.
હા સર તો અમે. વાયર પકડીએ છીએ એટલા માટે તમને કહેવાનું કે વાયર પકડો એમ કહું અને. હાલ તો લાઈટ છે ર અમારે એટલે હાલ તો હું ધબલા પર ચડતો નહીિ પણ હાલ અમારું જે ખેતર છે તે બહુ ઊંચું છે તો ધોરા વાળું ખેતર છે તો ધોરા ઉપર હુ ઉભો છુ. અને મસ્ત લકંગ લક મતલબ સારો એવું વાતાવરણ છે તેને એટ મતલબ જોઉું છું અને. પવન છે એટલે મસ્ત વાતાવરણ છે તમારે. ત્યાં કેવું વાતાવરણ છે અને કેવું ચાલે છે.
અમારે વાતાવરણ તો ખુબજ સારું છે. વાતાવરણ તો ખુબજ સારું છે ને લેબડા અમથીમ પોયાડે છે ને ઉભા થાય.
તો સર તમારે લેબડા પોયડને ઉઊભા થાય છે તો. તમે જો લેપટોપ હોય. ભય બેસી જાય તો તે લેબડા ને ભોય જ ગબડીને રાખજો કે જો ઊભો થઈ જશે તો. લેબડો બહુ ઓમ તેજીથી ઉખાડવા લાગશે પછી. તમારે નુકસાન થ છે અને. હાલ વરસાદ પણ નહી થતો વધુ વૃક્ષ કપાવાના કારણે તો તમે. લી લેબડાને ચાલી ને ઉઊભા રેજ.
ઓકે ઓકે તમે જેમ. કહો તે એમ તમે કહો તો અમે તમે કેશો એમ કરીશું. તમારા ઉપર ભૂલ વિશ્વાસ છે એટલે તમે કોઈ ખોરાબ શિકખમણ તો આપવાના નથી. એટલે સારી શીખમણ આપશો એટલે તમે કશો એમ કરીશું અને. તો હું મારા મિની ટ્રેક્ટર ઉપર બેઠો છું હાલ ખરપવાની સિઝન બઉ હતી અને. એક કે વરસાદ આવી ગયો એટલે હાલ ઘરે ઘરે પડ્યું છે ટ્રેક્ટર. એટલે વોર્ડર બોર્ડર હોય તો આપજો આપણે ખરતી આપશું મગફળી ખરતી હોય કે ગમે. કે તમારે ઝાડ ખરાપી હોય કે મરી ખરાપવા હોય. તો અમે આવી જઈશું તમે એક કોલ કરજો એટલે તાત્કાલિક આવી જઈશું.
હા તો હાલ અમારે પેડા ખરાબવાના છે અને બીટ ખરાબવાના છે કારણ કે. કે બીટ ના થ પેલા બીટ અમારે. તોપલા જેટલા જેટલા મોટા થાય છે અને બે બે મણનો તો બીટ આવે છે એટલા માટે અમારે જો. ખરાબ વારના બસો દિવસની અંદર ખરાબઈ જશે તો તમને અમે કોલ કરીશું. હાલ વરસાદના કારણે તમને બહુ નુકસાન થયું હ છે કારણ કે તમારે્રેક્ટર નો. ધંધો અટકી ગયો હશે તો તમને શું લાગે કે અમારા તમારા જો બીટ જો. તા હોય ને તો અમેને હલવા આવશું ટક્ટર લઈને બેથી ત. બેટ આપીશું તમારે જો બીટ તો તમને કોલ કરજો ઓકે.
ઓકે અમારે બીટ જોુવે છે ને અમે તમે ગયાશો તો અમે તમારા બીટ ખપ આવીશું એટલે અમારા ટેક્સ. ની અંદર તમે ચાર પોસ્ટ બીટ મૂકી દેજો એટલે અમે લઈન કરી આવીશું એટલે તમારે પણ ભાડો બચી જશે ને બીટ પણ ખડપાઈ જશે ને એમ કે અમારે આલોમ કે વરસાદ ચાલુ છે એટલે અમે જો ખરપપા જતા નથી કરી જ છીએ એટલે તમારું એટલી ગળ પતી જશે ખર નું એટલે આળો બાળો થશે નહી એટલે તમારો બીટ પણ સારા થશે અને ઉત્પાદન પણ સારું મળશે એમ કે ભાવ પણ મંદીમાં ભાવ પણ તમને સારા આવશે અને તમારો ખર્ચો બધો નીકળી જશે
હા તો બીટમાં અમે વાળો તમને પહેલેથી જ કહી જઈએ છીએ કે બીટમાં અમે છાણીું ખાતર નાખીએ છીએ અને પાણીની જગ્યાએ પશુ નું મોતર રેડીએ છીએ એના કારણે ઉત્પાદન સારું થાય
એટલા માટે તમારે જો બીડ જો હોય તો અમે તમને જરૂર આપીશું કારણ કે પશુ ના મોતર ધીમી ગીટ એટલા મસ્ત ઉત્પાદન થયું છે કે તમને કેવાય જ નહી હાલ બે બે મળણનું તો ખાલી એક જ બીટ છે જો બીટ બહ સારા સારા બાક્યા છે હાલ એક એક બીટમાંથી કમસે કમ રિયલ રિયલ ખૂન નીકળે છે જો તમારે કોઈની ખૂનની જરૂર હોય જો ખૂનની અછત હોય તમારા શરીરમાં તો અમારા બીટ ખાસો તો તમને બહુ સારું ખૂન મળશે અને તમારું શરીર પણ તંદુરસ્ત રહે છે અને બીજું તમારે શું કેવું અમારે જે ખરાબ તો પણ જયારે ખરાબ પાનું થશે એટલે હું તમને કોલ કરીશ હાલ તો ખરપવાનું બસો દિવસ ની અંદર થઇ જશે એટલે તમારે બસો દિવસ તો ફ્રી જશે તો એમાં કોઈ વાંધો નહી તમે ખરાપાઈ શકશો તમારા ઘરમાં કોઈને લોહીની અછત છે કે નહી
લોહીની અછત તો કંઈ નથી પણ અમે એવા
ઓકે ઓકે સર તમને અમે એ ગીત નહી ગવરાઈએ તમે તમને અમે ભીંડા મોકલશું ઓકે ભીંડા બહુ સારા ઉત્પાદન થયા છે અને ભીંડામાં અમે પાણીથી
તો અમે ભીંડા તો બઉુ ખાઈશું ને અમાને બીટ નહી જોતા બીટ તમે ખાજો કારણ કે અમને ચરણ વાળા
ઓકે સર ઓકે તમને રણ વાળા બીટ ખાવાથી તમે બીમાર પણ થઈ શકો છો. પણ ઝરણવાળા બીટ ખાવાથી લોહીમાં સારો ફેરફાર જોવા મળે છે તો સરસ તમને તમારા ઘરમાં ઝરણ વાળા બીજ કોણ ખાય છે
અમારા ઘરમાં તો ચરણ વાળા બીટ કોઈ ખાવા તૈયાર ના થાય પણ તમારા ઘરમાં કદાચ કોઈ ખાતું હોય તો ખવરાવજો બહુઓ મારા તરફથી અને તમારે થઈ રે તો મને કેજો અમે ઝરણ વાળા તમને વેચાતા લાવી આપીશું. શું ને તમે ખાજો એટલે તમારે થોડી બોડી ભણે લોહી પણ તમારે વધે. અને બધી વાત સારું રે તમને પણ તાકાત મળે ભેર વાડી ચરણ વાળા પીટ બાબા માટે.
હા સર તો અમે કેવા માંગી છીએ કે અમે ગાજરનું ઉપાદન કર્યું હતું અને ગાજરમાં ગાજરના ઉત્પાદનમાં અમે અ મનુષ્યનું ક આચર નાખે છે.
આજરે ખાવા હોય તો, અમારાથી કોડી કરો. સારા સારા ગાજરા થયા છે, હાલ બસો વીઘામાં ગાજરા ઉભા છે. મનુષ્ય નું ખાતર ના. ગાજરમાં બહ ઉત્પાદન જોવા મળે છે, સર
ના હવે ઈ તો બિલકુલ ના ખાઈએ કજાક પેલા ચરણ વાળા તો કોઈક દિવસ ખાઈએ પણ આ મનુષ્ય ના ખાતર વાળા તોમે બિલકુલ પણ બિલકુલ ના ખાઈએ તમે ખો અને મજા કરો ને એમ કે બીજી કોઈ સલાહ જોતી હોય તો અમને કેજ ને એ તો બધું તને આવડે જ છે, બીટ નું બધું વાવેતર તો અમને તો કોઈ ખબર પડતી નથી અમે ભીટ તો આવતા નથી. પણ અમે તો એક દિવસ મરી મા આવયા હતા ઉજ્યા નથી લગભગ દોઢેક વરષ થઇ ગયું છે.
પછી એ કેટલા દિવસ વું કે તમને કોઈ માહિતી હોય તો થોડા ઘણી આપો ને
હા મારી સાયદ બે વર્ષ તો લાગી જ જાય છે. હજી તો તમારે મારી અંદર ફૂટા પણ નહી હોય. અને હું એવા કહવા માંગુ છું, કે તમે જયારે કોલ કપાઈ જશે ત્યારે ખૂણામાં સબમિટ ન ભુસી નાખશે તે નંબર લખાવ્યો હતો ને એને ઉપર ખૂણામાં જો મોબાઈલ ચાર્જિંગ આવે કે ને મોબાઈલનું ચાર્જિંગ બાતવે એને સમબીટ લખેલ ઓપ્ન હશે ને હશે તો એ સમીટ દબાવજે કોલ કપાઈ જાય એટલે. કમિટી.
ઓકે-ઓકે
ઈ ચાલુ કર.
બીજું કોઈ જમી લીધું?
જમી લીધું છે, અને તમે જમી લીધું?
હા અમે પણ જમી લીધું છે, અને હવે બસ કોલ કપવાની તૈયારી છે.
હ બાર મિનિટ ને ચાર સેકન્ડે કોલ કપાશે એટલા માટે કૂ છું કે તમે. સબમિટ કરી દેજે.